તો
હાલો
અવાજ આવે છે મિત્ર
હા મિત્રો તમારો અવાજ આવી રહ્યો છે
હા શું કરો છો મિત્ર
કઈ નહી હવે તો આરામ જમી લિધુ તે તમે શું કરી રહ્યો છો
બસ હું પણ હમણાં જ જમીને બેઠો
હા
કેવી ચાલી રહી છે કોલેજ લાઈફ
કોલેજ લાઈક તો હવે બીજું રસ્ માલ ચાલી રહ્યું છે હવે એમાં સારું મહેનત અને કરવી પડશે એટલે એ ચાલી રહ્યું છે તમારે કેવી ચાલી રહી છે
બસ મજા નુ ચાલી રહ્યું છે સવારે ઉઠીને કોલેજ જવું લેક્ચર ભરવા
હમ
તો મિત્ર આજે થોડો સમય આપશો તો આપણે ગામ અને શહેરનું જીવન વિશે થોડુંક ચર્ચા કરી લઈએ
હા ચાલો ને હું આ વ્યક્તિ ઈચ્છું તો થોડી ઘણી આ ટોપિક પર આપડે ચર્ચા કરીએ
હા મને આજે સવારથી એક વાત મારા મનમાં ફરતી જ હતી કે ઘણા લોકો કહે છે કે શહેરનું જીવન સૌથી સારું હોય છે કારણ કે કે ત્યાં મોટી મોટી ઈમારત હોય છે સારી નોકરી મળે છે મોટી મોટી કંપનીઓ હોય છે અને દરેક પ્રકારની સુવિધા મળી રહે છે પણ મને તો એવું લાગે છે કે ગામનું જીવન પણ એટલું જ સુંદર છે તો મિત્રો તને શું લાગે છે હું પણ એવું ઘણી વાર વિચારું છું કે હું ગામમાં મોટો થયો છું એટલે ગામની મજા મને સારી રીતે ખબર છે સવારે સર જો તે પહેલા પક્ષીઓના અવાજ સાંભળવા મળે ઠંડી હવા આવે ખેતરોમાં હયાારી જોવા મળે અને આખું વાતાવરણ એકદમ શાંત હોય છે શહેરમાં તો સવારે આખ ખોલતા જ વાહનો ના હોર્ન અને દોડધામ શરૂ થાય છે કોઈના ઘરે પ્રસંગ હોય કે કોઈ મુશ્કેલી આવી હોય તો આખું ગામ ભેગું થઈ જાય છે. કોઈને મદદની જરૂર હોય તો કોઈ વિચારતું જ નથી. કે મારે શું મળશે. બધા દિલથી મદદ કરે છે. શહેરોમાં તો ઘણા લોકો વર્ષો સુધી. એક જ બિલ્ડિંગમાં રહેતા હોય છે, છતાં. બાજુમાં કોણ રહે છે, એ પણ આપણને ખબર નહી હતી. તો મિત્ર તમે શું કહેશો.
હા મિત્રો તમારી વાત સાચી જ છે, કે શહેરોને. ગામડા વચ્ચેની તુલનામાં ખુબ જ અંતર અને તુલના રહેલી છે જેમાં તમે કીધું એમાં જ કે ગામડામાં આપ વહેલી સવારે ઉઠીએ તો સરસ માણ વાતાવરણ નો આનંદ માંડી શકે જેમાં પંખીઓનો અવાજ ખરખડ તો હોય છે અને બીજી તરફ મસ્ત પવન અને લહેરો આરતી હોય છે તેમજ સૂર્યના પ્રકાશ શક્તિઓ મેડતી હોય તો એ આપણે મેળવી શકીએ છેીએ અને જ્યારે. શહેરની વાત કરીએ તો એમાં પણ. આપણે વહેલી સવારે જ બધા ઓફિસે અમે એવા. કામે નીકળતા હોય છે, તેના માટે. બધા વહેલી સવારે નીકળતા હોય તો ત્યાં. વાહનો ન ગડગડાટ થતો હોય છે, તેથી. વહેલી સવારે જ આપણે ગામડાનું. જેમ આનંદ લે છે, એ લઈ શકતા નથી અને. આખું ગામડું. અવાજથી જ ગુમતો હોય છે, આ શહેર ગુમતું હોય છે. તેથી શહેર કરતા ગામડાની. જીવન સારું હોય છે, એમ મારે તો કેવું છે. આમ જોય તો ગામડું અને શહેર એ બંને ભારતીય જીવન શૈલીના. બે મહત્વના પાસા છે, બનેના પોતાના આગવા. અનેક ફાયદા તેમજ ગેરફાયદા પણ છે. આમ જોઈ તો વાતાવરણ અને પ્રકૃતિ તરફ. જો આપણેે જોઈએ તો ગામડા તરીકે ગામડાનું વાતાવરણ. ખૂબ જ શાંત શુદ્ધ અને પ્રદુષણ મુક્ત હોય છે. જયારે આપણેે. શહેર નું જોઈએ તો શહેરોમાં વાહનો અને કારખાનાઓને. લીધે પ્રદુષણ વધુ પડતું. આકાશમાં જોવા મળતો હોય છે, અને. ગામડામાં ચારે તરફ હરિયાળ ખુલ્લું આકાશ અને તાજી હવા જોવા હોય છે, જ્યારે શહેરમાં. કોકન ના જંગલ. વચ્ચે પ્રકૃતિની હા. ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે, તેથી. શહેરમાં રહેવું એ ખુબ જ મુશ્કેલીદાયક. જીવન જેવ એવું. કેવું છે મારું તો મિત્રો તમારે પણ એવું ક હ તો જરૂર જણાવો
હા મિત્રો તમે એકદમ સાચી વાત કહી. કારણ કે ગામમાં આપણેે જોઈએ તો જે સંબંધો હોય છે પૈસાથી નથી પરંતુ લાગણીથી ચાલે છે. લોકો એકબીજાના સુખમાં સાથ આપે છે અને દુખમાં સાથે ઉભા રહે છે. શહેરમાં ઘ બધાને સમય ની એટલી અછત હોય છે કે પોતાના પરિવાર સાથે પણ બેસીને બે વાર વાત કરવાની ટાઈમ નથી મળતો શેરના ફાયદા પણ ઓછા નથી. જોઈએ જો કોઈને સારું ભનવું હોય તો સારી સ્કૂલ શહેરમાં મળી જાય છે, સારી કોલે લે અને યુનિવર્સિટી શહેરમાં સરળતાથી મળી જાય છે. આપણે મોટી મોટી હો હોસ્પિટલો પણ શહેર. હોય છે, એટલે સારવાર પણ જલ્દી મળી જાય છે. નોકરી અને ધંધાની તકો પણ શહેરમાં ઘણી વધારે. હોય છે. અને આપડે જોઈએ તો ઘણા બધા એવા. ગામડાઓના યુવાનો છે, જે શહેરમાં. અભ્યાસ કરવા માટે કે. કોલેજ કે પછી નોકરી કરવા માટે શહેરમાં જતા હોય છે. કારણ કે તેમને પોતાની પરિવારની જવાબદારી પણ ઉઠાવવાની હોય છે. ગામમાં જ સારી નોકરી મળી જાય તો કદાચ ઘણા લોકો શહેરમાં જવાનું પસંદ ના કરે. અને બીજું જોઈએ તો શહેરમાં એક વાત મને ગમતી જ નથી આખો દિવસ એક જ ટ્રાફિક જોઈએ સવારમાં ઓફિસ જવા નીકળ્યો તો રસ્તામાં કલાકો સુધી ફસાઈ જવું પડે છે. સાંજે પાછા આવો ત્યારે પણ એજ હાલત દિવસોના ઘણો સમય તો રસ્તામાં જ પસાર થઈ જાય છે. અને પ્રદૂષણ પણ કેટલું વધી ગયું છે. હવાની શુદ્ધતા એું બધું ખુબ ઓછું થઈ ગયું છે. ગામમાં હજુ પણ લોકો ખુલ્લી હવામાં ફરી શકે છે જ્યારે શહેરમાં ઘણી જગ્યાએ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. મને તો ગામને જ સ્થાન ખૂબ ગમે છે. લોકો કામ પૂરું કરીને ઘરની બહાર બેઠે છે. એકબીજા સાથે વાતો કરે છે બાળકો મેદાનમાં રમે છે અને આખું વાતાવરણ એકદમ જીવંત લાગે છે શહેરમાં તો સાંજે પણ લોકો મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. તો શું મિત્રો તમને ગામમાં પસંદ રહેવું કે શહેરમાં
હા મિત્ર આમ જોઈએ તો તમારી વાત સાચી જ છે માણસ જીવન જીવવું હોય તો ગામડું જીવન જ ખાસ કરીને જીવો જોઈએ કેમ કે એમાં આપણને ખુબ જ શાંતિદાયક જીવન જીવું શક્ય છે અને શરીર પણ સુસ્ત અને તંદુરસ્ત રહે એવું જીવન જીવી શકીએ છીએ તમે કીધું એમ જ કે ગામડાઓમાં સાંજે આપણે બધા મિત્રો સાથે આનંદિત થાય અને રમત રમી શકી છીએ જ્યારે શહેરના બાળકો આજ આધુનિક યુગમાં જોવા જઈએ તો એ લોકો સવારે હોય કે સાંજ રમત રમવી હોય તો એ આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી કમ્પ્યુટર તેમજ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને જ રમત રમતા હોય છે. જયારે ગામડાઓમાં આપણે બધા મિત્રો સાથે ગિલ્લી દંડા ક્રિકેટ તેમજ સંતા કુકડી જેવી રમીને ખૂબ જ આનંદ મેળવી શકીએ છીએ જ્યારે આપણે શહેરના બાળકો સ્માર્ટફોન નો તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રમત રમી તે લોકો પોતાને જ બગાડે છે અને પોતાનું મન પણ ચિંતન કરવામાં વધુ વ્યસ્ત કરી દેતા હોય છે તેથી આપણે જો જોઈએ તો ગામડું જીવનને થોડુંક સુખ દુખ માં સાથ આપતો જીવન કેવાય છે આપણે જોઈ તો સુવિધા અને રોજગાર એ તરફ જોઈએ તો ગામડું મા હજુ પણ ઉચ્ચ શિક્ષણ અદ્યતન હોસ્પિટલો અને મનોરંજન ના સાધનો અભાવ જોવા મળે છે જો રોજગારી માટે મુખ્યત્વે ખેતી કે પશુપાલન પર નિર્ભર રહેવું પડે છે તો શહેરોના દીવાન વ્યક્તિઓ પણ ખુબ જ મુશ્કેલીમાં પડી શકે છે
હા મિત્રો સાચી વાત કરી ગામ અને શહેર બંને આપણા દેશ માટે ખૂબ જ જરૂરી છે ગામ વગર શહેર ચાલી શકે નહીં અને શહેર વગર ગામના વિકાસ પણ મુશ્કેલ છે બંને એકબીજાના પૂરક છે એટલે આપણે ગામ અને શહેરની તુલના કરીને એકબીજાનું બીજાને નાનું અને બીજાને મોટું કહેવાને બદલે બંનેની સારી બાબત માંથી શીખવું જોઈએ જો ગામનો વિકાસ થશે અને શહેરનો યોગ્ય વિકાસ થશે તો આખો દેશ આગળ વધશે અને દરેક માણસ નું જીવન વધુ સારું બનશે તો મિત્રો તમે એટલો સમય આયપો એના માટે હું આભાર માનું છું તમારો હ
હા મિત્રો તમારો પણ આભાર